હા હા આવે છે કેમ છો તમે
બસ મજામાં
શું કરતા હતા
બસ વિચારતો હતો કે ભાઈ હવે આપડે તહેવાર નજીક આવે છે એટલે
તહેવાર વીશે ક ક વાત કરીએ આપડે
ઓકે તો તમારો મનપસંદ તહેવાર કયો છે.
મારા તો મનપસંદ તહેવાર ઉતરાયણ જ છે કારણ કે ઉતરાયણ જેમ મજા બીજાય કેરામાં આવતી જ નથી.
હા એ તો છે ઉત્તરાયણ જેવી મ મજા એ બીજા એ કે તહેવારમાના આવે
હમ અને ઉત્તરાયણ આવે એટલે અઠવાડિયે પહેલા જ આપડે ઘરમાં ઉતરાયણનો માહોલ થઈ જાય છે.
આપણે જી પેલાની માતાંગો દોરીઓની બધી જગાની કે મજા આવે બસદમ ભાઈ બંધો બર ધાવા ઉપર આવી જાય સાંજના ટાઈમે.
હા.
હ
ો છે ઉત્તરાયણ ની વાત જ કઈક અલગ હોય છે, દિવાળીની જેમ જ ઉત્તરાયણમાં પણ લોકો અઠવાડિયા પહેલા થી ઉત્તરાયણ ની શરૂઆત કરી દે છે, અને તૈયારી કરવાનું પણ ચાલુ કરી દે છે. ઉતરાયણ માટે.
હા એ તો વાત સાચી છે ને આપડે બેંક નાનકડા એટલે પહેલા થી ઉત્તરાયણ ના તો અઠવાડિયા પહેલાથી આપણે ઉપર આવીમ બધા માઈબંધને, કહતા કે ભાઈ આ વખતે આપડે અઠવાડયે પહેલા પતંગ જગા ચાલુ કરી દેવાનું છે. અને આપડેગ પછી મિજોરમમાં પતંગો ચગાવે, આવે દૌરી ના હોય તો આધારરીક જઈને પણ પતંગ ચગાવતા. અને એ બધ મજા આ
હા એ ઉત્તરાયણમાં પાછું બધાને મનપસંદ તહેવાર છે ક્યારેક તો લોકો દિવાળી પણ હજી નથી આવી હોતી એ વખતે ગામડાઓમાં નાના બાળકોને બધા ઉતરાયણ હોય છે.
હા એતો વાત સાચી છે અને આજે પાછુ બધાને ન લોકો જોડે ટાઈમ પણ નથી હોતો. તો પણ બીજાને જોડે ટાઈમ કાઢીને ઉતરાયણે તો આવી જ જાય અમે તેઓ ટાઈમ પાછો હોય કે ના હોય. ઉત્તરાયણ ને તો આવી જ જવાનું. એ બધાને શોખ છે ઉતરાયણ નો. કેટલો બધો.
હા એ તો છે અને પાછું ઉત્તરાયણના દિવસે તો સાકર, ચીકી પછી એ એકદમ મજા આવે જલેબી, ફાફડા, ઊંધિયું.
હા એ તો બઉ મજા આવે અને એમાં કોણની સિંગની જે ચી ચીકી આવે છે એ ખાવાની તો મજા અલગ જ. જેની
હા એ તો છે પતંગ ચગાવતા હોય અને નાસ્તો કરતું રેવાનું જોડે જોડે અને ગીતો ચાલુ હોય તો એના ઉપર ડાન્સ કરતો રેવાનો બહ મજા આવે ઉતરાયણમાં.
હા એ તો વાત સાચી છે. ઉતરાયણ જે મજા એક પણ તહેવારો નથી આવતી, બીજા બધા તહેવારો મજા તો આવે જ છે. દિવાળી જેમ હોળીમાં, બધામાં ધોટીમાં બહ મજા આવે છે.
હા એ તો છે તમે ઉત્તરાયણમાં કેટલી પતંગો અને દોરી લાવો છો?
અમે તો ઉતરાયના એકસો પચાસ પતંગ જવીને લઈ આવેલા કારણ કે અમે બધા ભાઈઓ મેગા હોઈએ એટલે, ભેગા જ જગ્યા મારી બધું સાથેજ હોય. અને એકા ધાબા ઉપ ઉપર ઉભા ભેગા થઈ ને એલા ઉઠીને સવારે. પતંગ જગા આવી જઈએ.
હા એ તો છે, સવારે વેહેલા ઉઠીને
અમને ઉધરાયણમાં શું ગમે છે? મગજો
હા પાછું અને તમે કેવી દોરી વધારે વાપ ઢીલની કે ખેંચની કે?
આપડે તો જેવીીતે હવાનો એ હમારે ખેચવું જ ખેચી દેવાનું ઢીલે મૂકી દેવાની.
પણ મેં તો સાંભળ્યું છે કે
હા તો તમે વચ્ચે નવ તારની જ દોરી વાપરતા હશો તો તો તમે.
હા એજને. અહીંયા અમારાઈન મેત ત્ર છે ને એજ બધું ગોરીનું આયોજન કરી દે છે, પેલા તો ભાઈ જ કરતા હવે કરી દે છે એટલે અમે કર દઈએ અને ત આ એન એન દોરી નું નવા બાજુ બઉચાલે છે તમે તો લાવતા નથી પણ અને સરકારે બેન્ડ પણ કરેલું છે અમે તો કોઈ નથી લાવતા પણ પકડાયા પણ છે બહુ
હા, ઉત્તરાયણ ના અમારે કેટલા ધાબા ઉપર અમારા ધાબા ઉપર કેટલી પતંગો આવે ને જો કપાતી તો એ ચાયના દોરીમાં જ હોય નેવું ટકા પતંગો તે પછી અમે શું કરીએ, એકદમ દોરીનો ગુચડો કરીએ અને પછી થી એક લોખંડનું જે તગાર જેવું હોય તો એમાં ભેગું કરી અને પછી સળગાવી દઈએ જેનાથી હેને પક્ષીઓના પગ, પગમાં ફસાઈ ના જ
ઓ પક્ષિ ન માગે નિમ પક્ષિ ન માં આવે તો, આા કપાઈ જાય તો અચ્છા, ઉડી પણ ના શકે
હા, એટલે જ પાછું મે કેતા હતા મેં સાંભળ્યું છે કે જે પતંગની દોરી હોય તો એમાં છ તારની દોરી આવે છે એનાથી તમે ખેંચ મારો તો તમે ખેંચમાં કાપી શકો અને જે બાર તારની દોરી હોય એ ફૂલ ઢીલમાં તમે કાપવી પડે ઓમ તમે એમાં ખેંચવા જાવ તો તમારી જ જતી રે એવું બધું હોય છે, તમને ખબર છે
હા એ તો બધું હોય છે, એમાં કેવું હોય બીજું કે જોમ પવન વધારે હોય ને તો દહીલ આપણે મૂકીયએ ને હોય પણ ગપાઈ જાય સામે વાનું અને પવન ઓછો હોય તો ભઈ ખેંચવું જ પડે છે કારણ કે દહીલ તો જાય જ નહી એમાં અને જાય ની જો આપડ હૂકીએ પવાનો ઓછો હોય, આપડું જ કપાઇ, અમે તેવી સારી દોરી હોય તો હોય પણ.
હા એ તો છે પર
તો આપડે જો સામે વાળાની ખ્યાચી એટલી બધી પાકી ના હોય ને, તો આપડે એવું પણ કરી શકીએ કે પેલા આપડે દોરી થોડીક વેરવા દઈએ ને પછી આપડે જગ્યા ઉપરથી ખેંચવાન ચાલુ કરીએ ને તો એની તરત જ કપાય છે.
હા એટલે જ એ જ
એવ
અને અમને એક ખબર છે કે ખાલી ઉતરાયમ મસ્તી નો એવો એહેવા નથી એમાં કોઈ ધાર્મિક મહ તો પણ એનું હોય છે એવું કાય તમને ખબર છે
ઓમ વધારે તો નથી ખબર પરંતુ મને ખબર છે ત્યાં સુધી મહાભારતમાં ભીષ્મ પિતામાં જયારે મૃત્યુ પામ્યા હતા એની ખુશીમાં આ દિવસ ઉજવવામાં આવે તેવું સાંભળ્યું છે મેમ
પાછું એવું પણ માનવામાં આવતું હોય કે ઉત્તરાયણ ના પેલા કઈ સારું કામ નથી થતું બધા ઉત્તરાયણ જાય ને પછી જ એનું સારું કોઈ પણ કામ લગન ન હોય કે ભાઈ કોઈ પણ અંધોજ ચાલુ કરતા હોય નવો એ બધું કામ પછી જ ચાલુ કરે ઉતરાયણ ગયા પછી જ
હા એનું કારણ એવું હોય છે કે ઉતરાયણ ના દિવસે સૂર્ય મકાર રાશિ માંથી પ્રવસ પ્રવેશ કરે છે
હા
અને પાછું જે પૂર્વ દિશા હોય એની જગ્યાએ ઉત્તર દિશામાંથી સૂર્ય પ્રકાશ સૂર્ય આવે છે ઉગે છે મતલબ અને સાંજે તો પાછું જે રેગ્યુલર હોય એ જ
હ લ્યા એ પણ સાંભળેલું છે કે જે ઉત્તરાયણ દિવસે બધા લાન મન્યની બધું વધાર કરે કારણ કે પેલા બધા ખરાબ દવાસો હોય ત્યારે કશું મારા એવું ના હોય એટલે મજા એ ચાલે કે ભ શરૂઆત આનાથી જ કરીએ આપ આપડે તો આપડું હધા આવનારા દીવસો જે છે એ બધા સારા જયા આ બધું કરતા હોય છે એવું બધું ત સાંભળેલું છે
હા એ મેં સાંભળેલું છે અને ઉત્તરાયણ ના ઘણા કેમ્પો પણ એવી રીતે યોજાતા હોય કે ગૌશાળા માટે દાન અને કૂતરાઓ માટે રોતલા અને એવી રીતે બધાના કેમ્પો ખોલી ખોલીને બેઠા હોય છે બધા આવી રીતે દાન સ્વીકારવા માટે અને
ઓ અને હજી હજી બધું આ એમાં હવસાનુ દાન કરે છે ને બધા વધારે અને પક્ષીઓને જેને ઈજા થયું
એના માટેનું પણ હોય છે ઈજાગ્રસ્ત તો એ ને સારવાર આપે સારવાર કરે છે ને જે દાન ના પૈસા આવે એનાથી ઈજાગ્રસ્તતિઓની સારવાર થાય એવું મેં સાંભળ્યું છે અને જોયું પણ ઘણી જગ્યા
હા અને ખાસ કરી ચાઇનીઝ દોરીના કારણે પક્ષિ બહુ ઈજાગ્રસ્ત થાય છે
હા એ તો છે અને પાછું મેં પેલા વિશે સાંભળ્યું પણ છે જે તમે દાન વાળું કહો છો ને એમાં પણ ઘણા લોકો દાન ન દુરપયોગ પણ કરે છે ગૌશાળા માટે કરીને ખાલી કેમ કરીને બે બે પછી ગયા હોય પણંતુ એ એ પૈસા એ પોતાના સ્વાથ માટે વાપરે ઘઉં માટે ઘઉ ગાય માતા માટે ના વાપર હોતા હોય એવી રીતે લોકો કરતા હોય છે
હા એવું કરતા હોય બધા પર્સનલ પોતના ખર્ચ માટે હ એ તો પછી હોય નહી એક પણ અનેને આવી બેઠેલા હોય એ પણ હોય જ છે ઘણા.
કાલી ઉતરાયણ ના દિવસે બે ગાયો લઈ આવીને કેમ્પ ની બાજુમાં બા અને પછી, ક્યાંક ક ગૌશાળા માટે દાન સ્વીકારવામાં આવશે અને ચારા તો કરતા રે મને તો ઘણી જગ્યા મેં એવું સાંભળ્યું છે જોયું તો નથી. જાતે પણ સાંભળ્યું છે કે પછી આવી રીતે જે ગૌશાળા ના નામે આટલા રૂપિયાનું કમ્ભાંડ થયું, એવું છેલ્લે પછી ન્યૂઝમાં આવે ત્યારે ખબર પડે કે આવી રીતે ખોટા પૈસા લોકો પાસેથી લેવા માંગે
અને પ અમે જેમ કતા હતા ને કે ચાાઈનીઝ દોરીનું મજા હતા, એ પણ સાચવાની જરૂર છે. બઉ, અને જેમ વાપરતા હોય એ બધા પકડાવાની જવાબદારી આપડી જ છે. હ ચાઈનિઝ દોરી એટ બી જાયને એને કારણે જ પક્ષીઓ ન આધાર અત્યારે આપડી આજુબાજુ કેટલે પક્ષીઓ ઓછા થઈ જયા પેલા પક્ષી કેટલા હતાાર અતારે કેટલા એટલી પક્ષીઓને હાચવાની જ જવાબદારી આપડી જ છે ને એટલે ચાઇનીઝ દોરી વાપરયા કરતા જે પેલી સાદી દોરી આવે છે અને એ તમે કીધું ને બાર તાર નવ ધાર એમાં જેમ વધારે પેલા કાચ નાખાવે છે ને કાચ એરું બધું અડકાન જરૂર છે છેે
હા એ આપણા માટે પણ નુકસાનકારક છે અને પક્ષીઓને પણ નુકસાન પહોંચાડે છે ઘણા લોકોને આપણેે જ આપણા આપડા આંગણાઓ કેવા છોલાઈ જતા હોય છે આખ
હા એજ ને આપડે જ આપડી આંગળીઓનું નુકસાન કરીએ છીએ હા
કાચ વાળી દોરી ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ જેનાથી આવ
હમ આપડે આને આપડો આનંદ નીચા નીચામાં આમ બધું થઈ જાય છે એમ ખબર મળતી નથી બાજુ શું અને અમારી મારી ઉતરાયણ સારી જાય સારું ચલો બાય.